હા
હા જીસ જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
હા. કેમ છે? બસ મજા હા. તને કેમ છે?
બસ મજા હો.
હા તો આજે આપણે આપણા જીવનમાં જે ગુડ હેબિટસ સારી આદતોનું શું મહત્ત્વ છે? એ વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. હા હા તો આપણે જોઈએ છીએ. કે સારી આદતોમાં ઘણી બધી આવે છે કે પહેલું તો આમ જોઈએ તો એક તો ટાઈમ સર વેલા ઉઠવું. એ આપડી સારી આદત કેહવાય. જો સવાર વેલા ઉઠશું ને તો પાછળ બધા જ કામ આપડા અ સરસથી થશે. અને ટાઈમે ટાઈમે થાશે નહીતર પછી શું થાય. કે આપડા બધા કામ લેટ થતા જાય તો પછી એવું બધું થાય. અન હા.
આપણું રૂટીન ખોરવાઈ જાય. અને ટાઈમસર કામ ની પતે તો પછી આપણને લેટ, લેટ જ થશે જેમ મોડા અ ઉઠશું તો પછી આપડે સુવામાં બી મોડું થઈ જશે. આપડા બધા કામ પતાવીને સુવા જઈએ તો લેટ થઈ જાય. અને લેટ થઈ જાય તો પછી પાછું ભી આપણે લેટ જ ઉઠી શકીએ એમ. એટલે જો વેહલા સુઈને વેહલા ઉઠીએ તો એ એ આદત બો સારી છે એમ. કે આપણે ટાઈમે બધા કામ પતી જાય એમ.
એજ છે અને આપણે વેલા ઉઠયે તો આપણું શરીર એ તંદુરસ્ત રેય. પછી આપડે બીજ જે આપણે એવી આદત જોઈએ તો આપણે સ્વચ્છતા. સ્વચ્છતા જો આપણે જાળવીએ ને તો આપણે જ સ્વચ્છ કપડાં પહેરીએ હાથને એવું બધું ધોઈને પછી જ આપણેે આપડ બધા કામ કરીએ રસોઈ કરીએ તો પછી આપણું શરીર સાફ રાખીએ તો આપણા સ્વાસ્થ્ય માટે સારું છે અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે સારું છે
હમ્મ હા એ બધું આપડે હાઈજીન મેન્ટેન કરીએ તો એ એ બો સારું છે કે આપણા આપણા હાથના રજકણો આપડી રસોઈમાં ન જાય તો એના તે બીમારીઓ ન આવે. એ આપણા માટે સારું જ છે અને અ ત્રીજી સારી આદતમાં તો આપડે સવારે ઉઠીને થોડી એક્સરસાઇઝ કે યોગા કરીએ તો એ બી આપણા શરીર માટે બો સારું છે એમ. થોડું વોક કરવા જઈએ
હમ્મ હમ્મ હમ્મ એ તો બહુ સારું છે કસરત ને યોગ તો આપડે કરવો જ જોઈએ એ આપણેે નિયમિત કસરત કરશું તો આપણા શરીરને આપણે મજબૂત બનાવી શકશું ને ઘણી બધી બીમારીઓ થી બચાવી શકશું જે આપણે યોગા કરીએ તો આપણને કેટલો બધો ફાયદો થાય છે કે હૃદયને લગતી બીમારીઓ છે કે પછી આપણે ફેફસા ને લગતી બીમારીઓ છે એમાં આપણને બહુ ફાયદો થાય છે સુગર બીપી એ બધામાં પણ બહુ ફાયદો થાય.
હા કેવાય છે ને કે યોગ મટાડે રોગ એમ એટલે બધા જ અત્યારે તો અત્યારે તો બધા જ જ બધા જ રોગોનું નિવારણ યોગ છે કે જે સ્પેશેશયલી કોઈ યોગા ટીચર હોય એના એની દેખરેખમાં જો આપણે યોગ કરીએ કે આપણને આ બીમારી છે અને એના સંદર્ભમાં આ યોગ બેસ્ટ છે તો એ યોગ કરીએ તો સમયાંતરે આપણી એ બીમારી ઠીક પણ થઈ શકે છે કે જે જે બીપી છે ડાયાબિટીસ છે એ બીમારીઓ તો લગભગ દવાઓથી તો એ ખાલી કંટ્રોલ જ થાય છે એને નાબૂદ નથી કરી શકાતી પણ કન્ટિન્યુ યોગ જો આપણે ચાલુ રાખીએ તો એને આપણે આપણે નાબૂદ પણ કરી શકીએ છીએ.
હા હા એકદમ સાચી વાત છે. અ એ પણ આપડે રેગ્યુલર કરવા પડે પણ એમાં જો પછી બે દિવસ કર્યું ને બે ચાર દિવસ ના કરીએ ને ચાલો એ બધું નઈ ચાલે
હા એ રેગ્યુલર કરવું પડે યોગમાં તો યોગમાં તો તમને રિઝલ્ટ લેટ થી મળે છે. કે છ મહિને આઠ મહિને કે વર્ષે પણ જો તમે રેગ્યુલર કરો. રેગ્યુલર યોગ કરો તો આપણે એ બીમારીને અ અ નીશતો નાબૂદ કરી શકીએ છીએ એમ કે એ બીમારી આપ. આપણા શરીરમાં પછી ક્યારેય આવતી નથી આપણે જો રેગ્યુલર યોગને એક્સરસાાઈઝ ને કરી એ ને તો એમ અને મેદ સ્વતા એ
ધીરજ
હા
હા હમ્મ હમ્મ હમ્મ ધીરજ રાખવી પડે એમાં આપણેે થોડીક બધી એટલે તો બરાબર આપણને જડમૂળ માંથી જતે રહી આપણી બધી બીમારીઓ
હા અત્યારે જો ડાયાબિટીસ વાળા લોકો એમ જ કેહે છે કે ડાયાબિટીસ અ દવાઓથી કંટ્રોલ થાય છે. પણ પૂરેપૂરી નાબૂદ થતી નથી આપણે દવાઓ બંધ કરી દઈએ એટલે પાછું ડાયાબિટીસ પાછી હાઈ થઈ જાય છે.
જો યોગ કરશું રેગ્યુલર વોકિંગ કરશું. એ બધી સારી આદતો અપનાવશું ને. તો એ આપણા શરીરમાંથી નાબૂદ થઈ શકે છે. એવું નથી કે નથી થતી એમ.
હા હા એ એકદમ સાચી વાત છે તંદુરસ્ત રે મતલબમાં આપડો જે શરીર છે એકદમ અને મજબૂતઈ રે ને આપડે વોક કરીએ કે થોડીક એક્સ એક્સરસાઇઝ કરીએ તો આપણા સ્નાયુઓ મજબૂત બને ને આપણને જે સાંધાના દુઃખ દુખાવો આવો જે બધા વેલાથી થઈ જાય છે તે ના થાય. તો એ બહુ સારી આદત છે. હમ્મ એટલે આપડે ઇએ
એક્સરસાઇઝ તો બહુ જ સારી આદત છે. કે તમે સવારે ન કરી શકો તો સાંજે થોડું વોક કરી શકો છો સાંજે યોગ કરી શકો છો. એ કરી શકીએ છીએ એવું નથી કે આપણેે ખાલી સવારે જ કરી શકીએ એ સાંજે પણ થઈ શકે છે એમ.
હા ચોક્કસ ચોક્કસ એજ અને હવે એ ચો થી એક જો આપણે આદત જોઈએ તો આપણે સમયનું પાલન કરવું જોઈએ. જો આપડે સમ સમય છે એને આપણે નહી જાળવીએ આપણે સમયસર બધું કામ આપણું કે સમયને મહત્વ નહી આપીએ ને તો આપણેે કોઈ દિવસ સફળ વ્યક્ત તી નહી બની શકે. તો જેને સફળતા મેળવી હોય ને એને પેલા સમયનું પાલન કરવું પડશે.
હા સાચી વાત છે. સમય તો એવું છે ને કે જો એક વાર સમય નીકળી ગયો ને તો એ આપણને પાછો મળતો નથી. હવે આપણી પાસે આપણે કદાચ પૈસા વેડફી નાખ્યા તો આપણને પાછું પાછા આપણેે કમાઈ શકીએ છીએ. પણ એકવાર જો સમય વેડફાઈ ગયો ને તો એ ક્યારેય પાછો નથી મળતો સમય અત્યારે પૈસા કરતા બી વધારે કિંમ કિંમતી છે એટલે સમયની આ સમય નું પાલન કરવું જ જોઈએ કે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ આપડે કે આપડે લાઈક રુટનમાં આપણે વેલા ઉઠીએ છીએ તો વેલા સુઈ જવું જોઈએ. કે જેથી કરીને આપણને પૂરી પૂરતી ઊંઘ મળે અને આપણે આપણા શરીરમાં કોઈ રોગ ન આવે એમ.
હા એ સ્વાસ્થ્ય માટે સારું છે અને આપણેે જો સમય એટલે આજે તા આપડી જોઈએ છીએ કે બધી કંપનીઓમાં ને એમાં તમે જોબ કરવા જઈએ આપડે તો એમાં શું હોય છે કે તમારે સમય તા પહોંચવાનું હોય છે હવે તો પેલું અંગુઠા થી પેલું એ કરવાનું હોય છે. એમાં કે તમને એ ટાઈમે એ એની પંચિંગ હા પેલા આપડે એ થાય અને જો એનાથી પાંચ કે દસ મિનિટે લેટ પડીએ તો કેવું આપડો અડધા દિવસનો પગાર કપાઈ ગઈ છે. આ બધા પ્રોબ્લેમ આવે છે અને એ લોકો એવું કરું જ પડે કારણ કે લોકો પછી શું કરે કે એનો ફાયદો ઉઠાવે એટલે સા સમય ને પછી શું એમાં કોઈ પૂરું સરખું કામ ના થાય તો એમાં જે એને ઓર્ડર હોય એ પ્રમાણે નું કામ ન થાય તો એ લોકો કંપની વાળાને લોસ થાય ટલે આ સમય સર પહોંચવાનુંયા નિયમિત. તા જાળવવાની અને સમયસર બધું કામ પૂરું કરવાનું. એ બધું ખૂબ મહત્વનું છે આજ આજના જમાનામાં.
હા એ બહુ સારી આદત છે. કે આપડે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. કે ટાઈમે ટાઈમે ઉઠવાનું ટાઈમે એક્સરસાઇઝ કરવાની ટાઈમે જમવાનું. અત્યારે જો જમવાનું બી ટાઈમે નથી હોતું ને એના લીધે બી ઘણા રોગ થાય છે. કે આ બપોરના લેટ લેટ જમાય છે પછી રાતના બી લેટ થઈ જાય છે. અને એના લીધે ઊંઘ નથી આવતી કે ખોરાક પચેલો હોય જ નહી એટલે રાતના. સુવામાં લેટ થઈ જાય અને સુવામાં લેટ થઈ જાય એટલે પછી સવારે ઉઠવામાં લેટ થઈ જાય. અને. અ મિનિમમ આપણને આપણા શરીરને સાત આઠ કલાકની ઊંઘ તો જોઈએ જ છે. તો એ તો આપણે લેવી જ પડે એટલે એના માટે.
હા.
એ આઠ કલાકની ઊંઘ કરવી એ આપણે. આપણા શરીર માટે સારી આદત છે કે એ આપણે કરવી જ જોઈએ એમ.
હા એ એની સાથે આપણે સંતુલિત ને પૌષ્ટિક આહાર લેવો એ પણ એક. આપણી સારી આદત ગણાય જો આપડણે. સંતુલિત ને પૌષ્ટિક આહાર લેશું આપણે આપણા પરિવારના સભ્યો બધા લેશું. તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. અને તો આપણે બધા કામ છે આપણે સારી રીતે જિંદગી જીવી શકશું. એ હ એ ઉપરાંત. હા અને એ ઉપરાંત કેવું કે. આપણે સાચું બોલવું વડીલો નો આ. આદર કરવો બીજાને આપણે મદદ કરવી જોઈએ એ તો બહુ સારી આદત છે. કે કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો આપણે એને મદદ હંમેશા કરવા માટે તૈયાર. વું જોઈએ અ એમ કે જોઈને આપડણે એમને ઉઊભા નહી રેવાનું એમ.
હા સાચી વાત છે એ તો છે જ વડીલોનોો આદર કરવો જોઈએ. નાનાઓને પ્રેમ કરવો જોઈએ નાનાઓને પ્રેમથી એ લોકોને સમજાવા જોઈએ કે અ નાના લોકો જ્યારે આપણા આપણાથી કંઈ જીત કરે તો એ લોકોને બી પ્રેમથી સમજાવીએ એને પ્રેમ કરીએ તો એ લોકો સમજી જ જાય છે એમ તો એ પણ એક સારી આદત છે કે વડીલોને બી માન આપવું જોઈએ વડીલો પણ આપણા માનના હક
હા અને આવી જ રીતે આપણે જોય કે કે સારી એક આ આપણે આખા દિવસમાં એક સારી આદત નું પાલન કરશું ને તો એ આપણું જે જીવન છે ને એ બહુ સારું બની જશે એટલે આજે આપણે આ ટોપિક પર આપણે સરસ થી વાત કરી તો બહુ મજા આવી હવે બીજા ટોપિક પર પાછા મળીએે હા ચાલો હા ઓકે હા હા બાય જય શ્રી કૃષ્ણ